હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બસ મજામાં કેમ છો તમે.
અમે પણ એકદમ મજામાં અને ઘરના પણ બધા સારા જ છે એમ તો આશા કરું છું કે તમારા ઘરના પણ બધા સારા જ હશે.
હા બધા સારા જ છે.
હા તો બસ મારે મતલબમાં એ જ વાતચીત કરવા તમારી સાથે મેં ફોન કર્યો. કે એમ અમે ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરવાના છે એટલે કે આખું ભારત ભ્રમણ કરવાના છે. તો જેથી કરીને છે ને અમે ઘણા બધા એવા નામચીન સ્થળો જે છે એ તો તે જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છે. અને એક મહિનાની મતલબ માં અમે છુટ્ટી પણ લેય લીધી છે અમારી જે અમે જગ્યે જે જગ્યા નોકરી કરીએ છે તો ત્યાંથી તો જેથી કરીને અમે તમને પણ મતલબ માં ઈન્વાઈટ કરીએ છે કે અમારી સાથે તમે પણ ચાલો કારણ કે આપડે સાથે ફરીએ ને તો ખુબ જ વધારે મજા પણ આવે છે તો જેથી કરીને મે તમને એને માટે ફોન કર્યો શું તમે પણ આવવાનું પસંદ કરશો?
હા મારે પણ અહીંયા ફરવા જાવું છે બધી જગા આપણા ભારતના સ્થળોમાં કેમ કે અમારી બી હાલમાં તો કોલેજની રજા જ છે એટલે હમણાં ફરવા જવાની બી ખુબ જેવી મજા આવશે.
હા તો એટલે જ તો મતલબ મા મે તમને. ફોન કર્યો હતો જેથી કરીને મેં તમારી સાથે એ જ બધી ચર્ચા કરવાનો હતો કે આપડે કયા કયા જગ્યાએ ફરવા જાઈ શકીએ કારણ કે મને મતલબ માં બધી જગ્યાએ એમ તો ખબર છે પરંતુ આપ ખુબ ભારત ભ્રમણ આપણે કરશું. તો મતલબ માં બધા જે રાજ્યો છે તો રાજ્યોને જે બધા થી સારી સારી જગ્યા હોય જે રાજ જેમા તો તે જ જગ્યા આપણે જાય શકીએ કારણ કે એક મહિના ની અંદર પણ આપણે છે ને આખું મારા તો ના પરી શકે તો જેથી કરીને જે પણ રાજ્યમાં જે વધારે ફેમસ હશે. તો તે જગ્યા આપણે જશું અને તેની મુલાકાત લેશું તો તમને મતલબમાં કઈ કઈ જગ્યા વધારે જવાનું પસંદ કરો છો અને કઈ જગ્યા તમારું જાવાનું એક મતલબ માં ડ્રીમ જેવું હોય છે તો તે બધી જગ્યા તમે કહેશો ને તો મતલબ માં ત્યાં આપણે જશું અને તે બધું નક્કી કરશું.
હા એક તો આપણેે જો ફરવા જવું હોય તો એટલે વધારે ટાઈમ માટે આપણે જોવું તો આપણે આગ્રા પણ જઈશ- શક્યતા તાજમહેલ આવેલુ છે પછી તો રાજ રાજસ્થાન બી જઈ શકે ની રાજેસ માં રાજસ્થાનમાં બો બધી વસ્તુઓ મતલબ બધી જગ્યા છે કે આપડે તા ફરી શકે છે ને તા એકાદ મહિના તો આપણે આરામથી ફરી શકે બો બધું અહીંયા જોવાલાયક સ્થળો છે ને કાશ્મીર જઈ શકીએ દ્વારકા સોમનાથ વારાણસી ગોવા એ બધી કેટલી બધી જગ્યાઓ છે કે આપડે ત્યાં ફરવા જઈ શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે આ બધી જગ્યા આપણે ફરવા જઈ શકીએ જેમ કે તમને વાત કરું દ્વારકા તો આપણે પેલા જોવું જોઈએ કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે દ્વારકાથી આપણે શરૂઆત કરીશું તો ખુબ જ વધારે સારું પડી શકે છે જેથી કરીને પહેલા આપણે છેને દ્વારકા ફરવા જશું અને દ્વારકામાં આપણે જે શંકર ભગવાનના આ મતલબ કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું અને ત્યાં મતલબ માં દર્શન કરીને આપણે આગળ જશું કારણ કે જે દ્વારકા નગરી છે તો ત્યાં છે ને મતલબ માં શ્રી કૃષ્ણ ભગવાને પોતાની નગરી વસાવેલી હતી અને ત્યાં જ મતલબમાં તે લોકો ત્યાં મતલબ કૃષ્ણ ભગવાન રહેલા હતા જેથી કરીને ત્યાં લોકો ઘણા બધા દર્શન કરવા આવે છે ભક્તજનો તો જેથી કરીને આપણે પણ ત્યાં દર્શન કરીશું. અને મતલબ માં ત્યાં દર્શન કરીને પછી આપણે ત્યાં જે એક પુલ આવેલો છે તે પુલને પણ મતલબ માં એક વાર એક બે ફોટા પાડીને પછી ત્યાંથી આપણે છેને નીકળી જશું તાજમહેલ કારણ કે મારો મતલબ પહેલે થી જ એક સપનું હતું કે મારે તાજમહેલ જોવો છે જેથી કરીને છે ને તાજમહેલ તો આપણે એક વાર જોવા જઈશુ અને ખુબ જ વધારે મતલબમાં તાજમહેલ જોવાથી એકદમ મનને શાંતિ મળે છે એવું બધાને કેવું છે. તો જેથી કરીને મારે એકવાર તાજમહેલ તો જોવો જ છે અને તાજમહેલ તો ખુબ જ વધારે જોવામાં સારો પણ લાગે છે. એવું બધા કહે છે તો જેથી કરીને મેં ફોટામાં બધું જોયું છે પરંતુ મેં સામેથી નથી જોયો જેથી કરીને તાજમહેલ એક વાર તો જોવો જ છે. અને બીજું તમે જે કહ્યું કે જયપુર જયપુર તો મારે જવું જ છે અને જયપુરમાં જે હવા મહેલ આવેલો છે તે પણ મારે જોવો છે કારણ કે એ ખુબ જ વધારે દેખાવમાં સુંદર લાગે છે અને મે એના ફોટો જોયા છે. તે એકદમ મનમોહક જેવા ફોટો લાગે છેને તે ફોટો જોઈને એકદમ અંંદરથી ત્યાં એકવાર જઈને ફોટા પાડીએ અને એકવાર આમ બેસીને જોયા જ કરીએ એવું લાગે છે. તો જેથી કરીને ત્યાં જવાનું તો આપણે કેમક ભૂલી શકીએ અને જો આપણે રાજસ્થાન ગયા હોય ને રણમાં ના ગયા હોય તોઆપણે કેમ મતલબમાં કચ્છ તો જવું જ પડે અને તેનો રણ પણ જોવું જ પડે તો જેથી કરીને આપણે ત્યાં પણ જશું અને ત્યાંનું જે કલ્ચર હોય એ બધું તો તે બધું પણ જોઈશું અને સાથે સાથે મારું છેને ડ્રીમ છે કે મેં લદાખ જાવ. અને લદાખમાં પણ તમને ખબર છે કે ખુબ જ વધારે મતલબ માં એવું બધું સારું સારું બધું જોવાનું છે, સારી સારી બધી જગ્યા પણ જોવાની છે અને કેટલા મસ્ત બધા સીન પણ હોય છે. તો જેથી કરીને લદાખ પણ મારે જવું છે અને લદાખમાં પણ કેટલી બધી લેક આવેલી છે. તો લેક બધી જ જોવી છે. અને લદાખમાં તો બધું કેટલા બધા લોકો જે ટ્રાવેલ કરે છે એ બધુ સોલો ટ્રાવેલ પણ કરે છે. જોશું લોગમાં તો ખૂબ જ વધારે સારું એવું બતાવવામાં આવ્યું છે અને ખૂબ જ વધારે મતલબ અ જોવાલાયક ઘણા બધા સ્થળો છે અને ખુબ જ એમ સારા સીન પણ છે અને કેટલીક મતલબ માં જગ્યાએ બરફો પણ પડે છે અને જોવામાં પણ એકદમ મનમોહક લાગે છે. તો જેથી કરીને લદાખ પણ આપણેે જશું અને ત્યાં પણ ખુબ જ વધારે પ્રમાણમાં આપણે મજા કરીશું.
હા આપણે એ બધી જગ્યા ફરવા જઈ શકીએ ને આપણે બીજે સોમનાથ પણ જઈ શકીએ સોમનાથ પણ એકદમ ખુબ સારું કરશે ત્યાં આપણે જઈએ તો ક્યા ક્યાંથી દૂર દૂર ના લોકો અહિયાં સોમનાથ મંદિરે દર્શન કરવા આવે છે આપણે સોમનાથ જોઈએ તો હિન્દુ ધર્મનું ખૂબ જ પવિત્ર તીર્થસ્થળ છે. તરીકે પણ એ માનવામાં આવે છે ને ત્યાં લાખો પબ્લિકો રોજ દર્શન કરવા માટે આવે છે ને ત્યાં જવું ખુબ જ સારું કહેવાય છે. અને ત્યાં ભગવાન શિવને સંભપિત અને બાર જ્યાતિલિંગનું પ્ર જ્યોતિલંગ તરીકે પણ ત્યાં એ માનવામાં આવે છે અને ત્યાં લોકો ખુબ જ વધારે માનતા હોય એવું બધું રાખે છે ને તો ત્યાં જવું ખુબ જ સારું કહેવાયને ત્યાં જઈએ ને ખુબ શાંતિ પણ મળે છે. અને બીજે આપણે વાત કરીએ તો રાજસ્થાન પણ જઈ શકાય છે કેમ કે રાજસ્થાનમાં પણ ખુબ સારી સારી જગ્યાઓ છે ફરવા જેવી કે આપણે આપણે એમ જોઈએ તો ઉદયપુર, જોધપુર, જલસબેર અને એ જોઈ કેટલી બધી મતલબ જગ્યા છે કે આપણે ત્યાં પણ રાજસ્થાનમાં બી ફરી શકીએ છીએ. ને આપણે ત્યાં જઈએ તો આખો મહિનો બાદ આપણે ફરી શકીએ એકદમ ખુબ સારી સારી વસ્તુ અહિયાં ત ફરવાની છે જગ્યાઓ બી.
હા એટલે જ તો મતલબ એજ મેં તમને કહેવા માંગુ છું કે આપણે આ બધી જગ્યાઓ ખુબ જ સારી રીતના ફરી શકીએ કે જેથી કરીને છે ને બધી આપણે ફરવા જવું જ જોઈએ અને બીજું તો તમને ખબર છે કે ગોવા. તો ગોવા તો મતલબ આપડે ફરવા જેવું અને બધાનું સપનું હોય કે એક વાર તો ગોવા જાવું જ કારણ કે ત્યાં સુંદર બીચ અને નાઈટ લાાઈટ માટે જાણીતું છે ગોવા તો જેથી કરીને ત્યાં મતલબમાં બધા છે નાઈટમાં ખુબ જ વધારે મતલબમાં બધા ક્લબિંગ માટે બધા જાય છે. અને ખુબ જ વધારે બીચનો પણ આનંદ લેશે કારણ કે ત્યાં બીચ જ એટલા મસ્ત કે તમને શું વાત કરું કારણ કે ત્યાં બીચમાં એટલા મસ્ત બા ફોટા પણ પડે છે અને ખુબ જ વધારે ઘણા બીચ ત્યાં આવ્યા છે. તો જેથી કરીને બધા લોકો છે ને બીચ પર ખુબ જ વધારે એવું બેસવાનું પસંદ કરે છે અને ત્યાં સુઈ પણ થાય છે. અને એકદમ મતલબમાં જે સુરજની પડે એ શરીર પર પડવા દે છે. અને પછી ત્યાં નાય પણ છે અને કેટલીક બધી મતલબ ગોવામાં એક્ટિવિટી પણ કરવામાં આવે છે. જેમ કે તમને વાત કરું તો ગોવામાં મતલબમાં બોટ રાઈડિંગ પણ કરવામાં આવે છે. અને રાઈડિંગની સાથે પેલું બલૂન જે હોય છે. હોર્ટવેર બલૂન તો તેના પર બેસાડીને આપણને ઉપરથી ને એવું બધું મતલબમાં ખેંચવામાં આવે છે, ને એ બધી કેટલી બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે. તો જેથી કરીને આ બધી એક્ટિવિટી પણ મારે કરવી છે, અને એક્ટિવિટી કરવામાં ખુબ જ વધારે મજા આવશે એવું મને લાગે છે. શું તમને પણ આ બધી એક્ટિવિટી કરવાની ગમે છે? કે પછી તમને બીખ લાગે છે આ બધી એક્ટિવિટી કરવામાં?
નહી મને પણ આ બધી એક્ટિવિટી કરવાની ખુબ જ ગમે છે. બીક પણ લાગે છે, પણ એ બધી એક્ટિવિટી કરવામાં મજા પણ આવે છે ને એ બધી એક્ટિવિટી આપણે લાઈફમાં એક બે વાર તો આપણે કરવી જ જોઈએ, કે આપણે કશ ફરવા ગયા હોય કેમ કે આપણા તો એ બધી એક્ટિવિટી કરવાની નથી ને આપણેે તો બીજા ક ગયા હોય ત્યાં હોય ત્યાં આપણે કરવું જ જોઈએ સાહે એ મજા ભી આવે ને એકર આપણે એમ ફરી બી લઈએ ત્યાં હવે આપણે બીજી વાત કરીએ તો ફરવાલાયક સ્થળોમાં આપડે એક વારાણસી બી જઈ શકીએ. વારાણસીમાં જોઈએ તો તે મતલબ કાશી અને બનારસ નામે પણ ઓળખવામાં આવે છે. અને ત્યાં આપણે જોઈએ તો આ શહેરમાં ભગવાન શિવનું પવિત્ર ધામ માનવામાં આવે છે, અને અહિયાં કાશ્મીરમાં તો લોકો બહુ દૂર દૂર થી ફરવા આવે છે. અને આપણે બી પડ તો ત્યાં કાશી જવું જ જોઈએ કેમ કે ત્યાંની જો ગંગા ગંગા આરતી થાય છે, તે ખૂબ જ પવિત્ર એવું માનવામાં આવે છે. ને મતલબ ત્યાં આરતીમાં ખુબ લોકો ઘણા લોકો ત્યાં જાય છે ને તે આરતી એમ સારું બી કેહેવાય ને બધા ક્યાં મતલબ આરતી માટે બધા દૂર દૂર થી મતલબ જોવા આવે છે ત્યાં.
હા તમારી વાત એકદમ સાચી છે. આજે વારાણસી શહેર છે, એને આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવડું શહેર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યાં મતલબમાં ખુબ જારે મતલબ શંર ભગવાન નો વાસ રહ્યો છે જેથી કરીને તે શહેર ખુબ જ વધારે બધાને ગમે છે. અને તે શહેરમાં આરતી જે ગંગા આરતી કરવામાં આવે છે. તો તે ગંગા આરતી પણ એકદમ મનમોહક હોય છે. તેને જોઈએ તો આપણને આપણું મન એકદમ શાંત થઈ જાયશે. મેં પણ વિડિયોઝમાં ને એવું બધુંમાં જોયું હતું. તે આરતી જોઈને આપણું મન એકદમ એટલે મન એકદમ શાંતિપૂર્વક અહ થઈ જાય છે. કારણ કે તે આરતી જોઈને મતલબ માટે આર તી જેવી છે કે જેટલો પણ વરસાદ આવે, આંધી તુફાન આવે પરંતુ તે આરતી ક્યારેય પણ રોકાતી નથી. તો જેથી કરીને જે ગંગા આરતી કરવામાં આવે છે એ ખુબ જ વધારે મનમોહક દેખાય છે. અને ત્યાં મતલબ આ જે મંદિર છે શંકર ભગવાન પણ એ મંદિર પણ ખુબ જ વધારે એવું પ્રચલિત છે. અને ક્યાં ક્યાં થી લોકો બધા ત્યાં દર્શન કરવામાં આવે છે. અને ગંગા માતા ના મતલબ સ્ન સ્નાન કરવામાં પણ ત્યાં બધા આવે છે. તો જેથી કરીને વારાણસી જે શહેર છે એ પણ ખૂબ જ વધારે ફેમસ હોવાથી ત્યાં પણ આપણે જઈશું અને બીજો તો શું કે તમને ખબર છે કે ઉદયપુર ઉદયપુર માં બધા લોકો ખુબ જ વધારે એવું છે અને ઉદયપુર ને મતલબ આ સરોવર નું શહેર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં ખુબ જ વધારે એવા સરોવર આવેલા છે. તો જેથી કરીને ત્યાં આપણે જશું અને ત્યાં પણ જ વધારે મતલબમાં એવું બધા અહ ત્યાં જઈ શકે છે અને પોતાની મજા મારી શકે છે અને ખુબ જ વધારે એ બધાને ત્યાં પણ ગમે અને બીજું શું કે ઋષિકેશ પણ આપડણે જઈ શકીએ છીએ જેયાં મતલબમાં યોગ અને રી રિવર રાઈફીડિંગ મતલબ આ બધી વસ્તુઓ કરવામાં આવે છે તો જેથી કરીને હશે ને આપડે ત્યાં પણ મજા મારી શકીએ અને એક શિમલા પણ આપણે જઈ શકીએ કારણ કે શિમલા હિલ સ્ટેશન તરીકે ખુબ જ વધારે લોગ પ્રિય છે અને શિમલામાં બધા લોકો એટલા બધા હિલ સ્ટેશન આવેલા છે તો જેથી કરીને શિમલા જવાનું ખુબ જ વધારે લોકો પસંદ કરે છે. અને આપડે પણ ત્યાં જશું અને બધા હિલ સ્ટેશન ઉપર આપડે ટેન્ટ પાડીને રસ જેથી કરીને આપણે ટેન્ટ વાળો અનુભવ પણ દઈ શકીએ કારણ કે ટેન્ટ તોમાં રહેવાની અલગ જ એક મજા આવે છે. અને હું મેં તમને વાત કરું તો હું પણ જયારે ફરવા ગયેલો હતો તો ટેન્ટમાં અમે રહેલા તો ખુબ જ વધારેવી મજા પણ આવેલી જેથી કરીને ટેન્ટમાં પણ રહેવાની આપડે એક અનુભવ લેવો જ જોઈએ.
હા તમારી વાત તો સાચી છે એટલે આપડે ત્યાં ભાઈ આપડે ફરવા જવું જ જોઈએ એ બધી જગ્યા એ બધા બહુ જાય છે ને આપડે બી- ત્યાં જવું જો ખુબ જ સારું કેહેવાય. ને આપડે અહિયાયા ની આપ તની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ માં તો એક અયોધ્યા નું બી ખુબ જ મોટું એટલ મંદિર હમણાં બનાવવામાં આવ્યું છે અને ત્યાં હવે હમણાં જોઈએ તો હાલમાં ખૂબ લોકો બધા લોકો પ્રસિદ્ધ મતલબ બહુ જાય છે ને હાલમાં એ મંદિર નવું જ બન્યું છે. એટલે આપડે બી ત્યાં જોવા જઈ શકીએ અને ત્યાં આપડે એમ જોઈએ તો દિવાળી ના અવસર પર તો ત્યાં અયોધ્યામાં દીપોત્સવ પણ કરવામાં આવે છે ને ત્યાં ખુબ જ મતલબ સારી રીતે મેળો એવું બધું બી ભરે છે ને બધા ત્યાં તા મતલબ ફરવા બી બહુ જાય છે મંદિરનું મતલબ દર્શન કરવા માટે બધા બહુ દૂર દૂરથી આવે છે ને આપણા ત્યાંનું એકદમ પ્ર પ્રખ્યાત મંદિર પણ એમ ગણવામાં આવે છે. અયોધ્યા આપડે બી જવું જોઈએ.
હા તેજ તો મતલબ મહાદગી આપડે પણ જઈ શકીએ અને ખુબ જ વધારે એવ મજા પણ મારી શકીએ અને આપડે મજાની સાથે સાથે બધી કેટલીક બધું કલ્ચર પણ આપડે જાણી શકીએ કારણ કે આપડે એક રાજ્યમાં બીજા રાજ્યમાં જઈએ તો ત્યાં આખું કલ્ચર બદલાઈ જતું હોય છે અને કેટલીક બધી નવી નવી વસ્તુઓ નવી નવી સંસ્કૃતિઓ આપણને જોવા મળી શકે છે. જેથી કરીને આપડે આ બધો અનુભવ તો એક વાર લેવો જ જોઈએ અને આ બધો અનુભવ આપડે લેવા વગર જો આપડે જયા કરીએ તો સારો ન કહેવાય અને આપડે દુનિયામાં આવેલા છે તો આ બધો અનુભવ તો લેવો જ જોઈએ તો સારું આપડે પાછા માટેમાં વાતચીત કરીશું આ બાબત ઉપર.
હા સારું ચાલો
હા.